હા, જય શ્રી ક્રષ્ણ. કેમ છે?
બસ મજા, તમે કયો શું ચાલે?
શાંતિ હો.
એવું છે બોલો, બીજું જમવાનું થઇ ગયું કે?
હા ઓ, બની ગયું જમવાનું.
સરસ, શું બનાય્વુ તુ?
આજે ચણાની દાળ અને ગુવાર બટેકા નું શાક અને રોટલી, સંભારો એવું બનાય્વુ તુ.
બરોબર.
તમે શું બનાય્વુ તુ?
કાંઈ ની અમારે તો હોટેલમાંથી જ અમે શાક લઈે આય્વાતા તે રોટલી બનાવી નાંય્ખી ખાલી, જમી લીધું બધાએ.
તેં જમી લીધુ?
હઓ.
હું છે બીજું?
કાઈ નઈ તમે ક્યો આ તો ઉનાળો છે તો કેવી ગરમી છે ત્યાં?
બહુઅજ છે હઉ ગરમી તો.
તો તો ફરવા વરવા જવા નહીં મળતું હોય ના?
ના રે ના આમાં બહાર નીકળવું એ ગમતું નથી.
એવું હતી. તમે ક્યાં જાવ ફરવા માટે જવું હોય તો?
અમે હમણાં ગયા તા વોટર પાર્કમાં.
એવું હ કેવુંક હતું?
સરસ હતું હ બધું.
બરોબર કોણ કોણ ગયા તા?
અમે બાજુમાંથી ત્રણ ચાર ઘર ના ગયા તા. બધા છોકરાઓ ને આ
બરોબર.
હા. હું છે બીજું?
કઈ નઈ તમે ક્યો શિયાળામાં ક્યાં જવાનો વિચાર છે? બધા ભેગા જઈએ તો ફરવા માટે ક્યાંક.
શિયાળા માં? આવી. ચારીએ
હજી તો વાર છે શિયાળાના. પણ હજી ચોમાસું આવશે તો ત્યારે તો કઈ બહાર નઈ નીકળાય.
ચોમાસામાં ક્યાંક ફરી આવશું.
ચોમાસામાં કેમ બાર ફરવા જવું વરસાદમાં?
ઝરણામાં નાવા જાશે.
હા તો થાય એ મજા આવે, અમે
હા, ઝરણામાં નાવાની, બધું જોવાની.
બરોબર. કેવ બીજું શું ચાલે?
શાંતિ હો.
શું કરે છોકરા તમારા?
છોકરાઓ જો રમે છ બધાય.
બરોબર.
આરામ કરીએ.
હાં તો અમે લોકો એવું વિચારતા તા અમણાં કે ઉનાળો પતે ને એની પેલા અમે છે ને આપડે રાજસ્થાન જયપુર બાજુ જઈએ ફરવા માટે.
હા. તો જાઈએ હાલોન.
હા એજ ને તો બધાય જઈએ તો તમે છે ને એક વાર તમે વાત કરી લેજો ઘરમાં બધા આવશે તો બધા જઈએ આપડે.
હા, હા, વાત કરી લઈશ.
હા અને પછી મને કેજો.
હા, હા.
તમારે ન્યાં કપડાં ક્યાં સારા મળે? તમારે ત્યાં મળે કે મોટા સિટીમાં જ મળે વધારે?
ના, ના, અમાર બધું સરસ મળે હોં.
એવું છે, તો બજેટ માં મળી જાય બધું?
હા, ઓ આપણે બજેટમાં જ મળી જાય.
તો વધારે સારું. તો હું આવું ને હમણાં વેકેશન કરવા એટલે આપડે તમે લઈ જાજો મને.
હા, હા, જાશું આપડે.
હા, બોલો બીજું?
બીજું કઈ નથી, જો આવજો તો ટાઈમ લઈને.
હા, પાકું આવશું.
હા. આટલે બધાએ ફરવાએ જવાય અમેય આવશું જો. એક વાર તમે આવી જાઓ પછી કે અમે આવીએ?
હમ્મ.
હા, ક્યાંક ફરવાનો પ્લાન બનાવીએ.
હા.
હા. ને ફરી આવીએ.
હમ્મ, ફરવાના શોખ બો રિયાના આપણના બધાના.
ફરવું તો જોઈએે ને!
હા જોઈએ જ ને.
તો પછી. ક્યાંક ગોઠવીએ. ફરી આવીએ.
હા પાકું પાકું ગોઠવશું
હમ્મ.
આપણે વધી વધીને અઠવાડિયું હોય કેને આમ ફરવા જવું છે, તો મજા આવે બાકી આવી રીતે આપણેે એક બે જીગયા હોય ને ખાલી તો મજા ન આવે એમ.
એના ટાઈમ લઈને જાશું.
હા ક્યાંક મજા આવે એમ.
હા.
બોલો બીજું.
બીજું કઈ નથી જો અત્યારે તો આરામમાં હશો, ને.
અત્યારે તો હા બસ હું આરામમાં જ છું, એમ તો.
હા આવું ગરમીનું તો ક્યાં બાર જવું.
એજના ઘરમાં બેઠું રહેવું પડે. ગરમીમાં તો બારી નીકળાય નહીં. ઉનાળો એટલો તડ ઓટલો.
બો તાપ છે, પણ.
હમ એમાંય મને ગરમી આલે ની જરી ગઈ.
નહી.
નેચર આપણની.
તો તમારે કંઈક શરબત બરબત પીવાય ઠંડુ હરિયાળીનું દ્રાક્ષ નું.
હમ આખો એમાં જ નીકળી જાય યે કંઈક તો સરરબત ઠંડુ પાણીને આઈસ્ક્રીમના.
હા તો એ ઠંડક આપે નું શરબત ને.
હા ઈ આપે મેં કીધું તો મને કોહ કે વરિયાળી નું સરરબત બો ઠંડક આપે.
હા એ હારુ બિલાનુંુસ બિલાનુંુસર બ બુહાર
એઈ મને નથી ખબર પાછું કેમ હોય?
એ બિલ્લીનું બિલ્લું હોય ને.
હા.
પાણીમાં પલાળી અને બ્લેન્ડર મારી થોડીક સાકર નાખી દેવાની.
હા.
પછી બ્લેન્ડર ફેરવી દેવાનું.
હા.
પછી ચારણીમાં ચારી અને શરબત પી લેવાનું.
બરોબર એટલું ઈઝી હે.
હા બહુ જ ઠંડુ એટલું.
એવું હ તો ટ્રાય કરું છું.
કતરા થતી હોય તોય મટી જાય.
તો તો વધારે સારું.
હા. મારે અહીંયા છે આ બાત. જો આવો ને એટલે હું પીવડાવીશ.
હા પાાકું પાકું.
બીજું. શાંતી ને?
હ શાંતિ તમે કહો?
બીજું શું છે નવીનમાં?
કઈ નહી તમે કહો શું બનાવતા ઓર્ડર હજી તમને? આવું નવીન કહો તો અમે કઇક ટ્રાય કરીએ.
નવીન તો વરિયાળી નું શરબત એવી રીતના નવીન બને.
કઈ રીતે?
એના વરિયાણીનો ભૂકો કરી નાખવાનો.
હા.
પછી સાકરનો ભૂકો કરી નાખવાનો. પછી ઈલાય. ચી પાવડર લેવાનું.
હા.
પછી બધું ત્રણ ચાર કલાક માટે પલાણી દેવાનું.
ઓકે.
પછી બરફ નાખી ગાળી અને પી લેવાનું.
હમ એ એટલું.
હા એ ઈજી જ છે.
હમ.
એ સારું આવી ગરમીમાં.
અચ્છા.
તમને શું આવડે કહો કઈક?
અમને તો છે ને હું તો છે ને વધારે કઈ એમ બનાવવામાં એટલે આપડે બધું બેઝિક જ એમ એટલે તમને પૂછું કે કઈક એમ સ્પેશિયલ હોય તો અમને તો અમે કઈક ટ્રાય કરીએ બનાવવામાં.
એ વરિયાળી સરબત ઠંડું ઉનાળા માં વરિયાળી નું નું
હા
હા એ બધું એકદમ ઠંડો કાપે.
અચ્છા એવું છે.
ગમે બળતરા પેટમાં થા એ હોય પગના તળિયા
હઅ
તોય મટી જાય.
બરોબર તો બનાવવું જોઈએ, ઘરમાં બધા પીવડાવું જોઈએ, બધાને ગરમી જ નથી સહન થાતી.
હા ત્યાં આવો ને તો બિલા તો હું આપીશ.
હા.
પર ટ્રાય કરજો.
હા પાક્કું પાક્કું ટ્રાય કરશું.
હા બધાય ને પીવડાવજો.
હા પાક્કું પાક્કું.
કાપે.
હા પછી શાકમાં શું શું આવડે એવું નવીનમાં એકાદું બેઝિક નય એમ?
શાકમાં
હા અ.
શાક માંય વરાળિયું શાક.
એઈ કેવું હોય.
એ બધું વરાળ માં બાફી લેવાનું.
હમ્મ.
બધો મસાલો ભરી
હમ્મ.
અને વરાળ માં બાફી લેવાનું પછી ડુંગળી ટમેટાનું ગ્રેવી કરી
હા
અને વઘારી નાખવાનું
બરોબર.
એ સ્વાદમાં સરસ બને.
હમ્મ એ રોટલી સાથે વધારે મસ્ત લાગતું હશે કે ભાખરી સાથે.
બંને સાથે.
બના
હા રોટલી સાથે સરસ લાગે ભાખરી સાથે.
હમ્મ બરોબર.
ઘણા ખરા બ્રેડમાં પણ ખાય.
તો તો ટ્રાય કરવું મને તો ભાવે. બ્રેડ તો મને ભાવે બહુ પીનટ બટર ને જામ ને ઉ લગાડીને ખાતી હોય બ્રેડર
હા સરસ લાગે.
હમ્મ પણ મને વધારે મેદાની ને રવાની ને એવી વસ્તુ વધારે ગમે ગબગોટા ને એવું બધું હોય ને એ બહુ ગમે.
એવું ભાવે.
બઉ અ જ ભાવે ગબ ગોટ તો મને
હા તો હવે બનાવીશ ને ત્યારે મોકલીશ.
હ પાકું પાકું
એ તો અમારે ત્યાં આવાનું બનતા હોય
અમારે ન્યાને અમારે અહીંયા બોવાજ બને હે પણ ક્યાંમ દૂર એમ અહીંયા નજીકમાં નથી બનતા કંઈ એમ
નહી નજીકમાં નહી આમ આઘું આઘું જવું પડે
કોઈ બનાવવી હાલતા
એવું હ મને તો બહુ ભાવે અમારે તો કેવું ગપગટાની ડીશ છે ને ખરાબ થઈ ગઈ છે તો એમાં છે ને ચોટી જાય છે
અરે છે સરસ
હમ મારો મારો બગડી ગયો નથી થતું તો પછી હું કેવું કરું રવાનું ઉત્પમ બનાવી નાખું આપણી પેન તો પયડી હોય નોનસ્ટિકની
હા
તો પછી હું ગપગોટા ન તો પછી હું ઉત્પમપ બનાવી નાખું એવી રીતે
અમારા ગભગોટાની ડિશ સરસ છે
સરસ તો તમારે મસ્ત બની છે
હા સરસ ભલે હવે બનાવીશને ત્યારે મોકલીસ. હું છે બીજું
કઈ ની તમે કયો
શાંતિ છે જો.
અમારે તો હમણાં જાવાનું કંઈક નક્કી કરતા હતા અમારા ઘરના બધા એવી રીતે હમણાં અમે ગીયા તાને ફરવા માટે. રોકાવા માટે, વેકેશન માટે. તો હમણાં આયવા. તો એ કે પાછો ટાઈમ મળે ને તો જાવું હે એમ.
આંટો મારી આવો
હમ ઈજ ને તો મે કીધું જવું હોય તો, બધા ભેગા જાય એમ એટલે મે તમને કીધું મેં કીધું આપડે હે ને જઈએ રાજસ્થાન, જયપુર બાજુ ક્યાંક નક્કી થાય ને તો.
હાતો ગોઠવીએ હાલો.
હા આપડે છે ને તો જાશુ ઈજ મેં તો ઈજ કવા માટે ફોન કર્યોમે કીધું કે હેને આમ આમ છે મેં કીધું તમે જોજો જરી પૂછીને મને કેજો એમ.
હા તો હું આજે પૂછી ને કઈશ
વાંધો ની હાલો તો હવે હું બીજા કામ પતાવી લઉં મારા. તમે કામ પતાય લો બધા
હાલો આવજો જય શ્રી
હા જય શ્રી કૃષ્ણ. બાય.
બાઈ